હા બોલો શું કરો છો મજામાં? બસ હું બી મજામાં હ.
અરે બધા મજામાં છે ને?
હા બસ મજામાં છે હા. આપણે ચલો આજે કઈ ફરવા મતલબ મુસાફરી વિશે વાત કરીએ.
હા હા ચાલો મજા આવશે તો તો.
હમ જેમકે આજકાલ જે મુસાફરી કરવી એ બહુ સરળ થઇ ગઈ છે નઈ, મોબાઈલની એપ્સમાં બધું પ્લાનિંગ થઇ જાય કેમ કે જેમ કે કઈક જવું હોય કોઈ જગ્યાએ તો ત્યાંની ટિકિટ્સ આવા જવાની થઈ જાય બસ કે ટ્રેન કે પ્લેનની, કે ત્યાંની હોટલની ટિકિટ આપણે ઘરે બેઠસીને કરી શકીએ છે, ત્યાંની કોઈ કાર જોતી હોય તો કાર બી આપને બહ આસાની થી મળી જાય તમારું શું કેવું છે.
હવે વધારે આનંદદાયક બની ગય છે કે ટ્રેન બસ ફ્લાઇટ બધું જ સરળ છે ટિકટ ઓનલાઈન બુક થઈ જાય છે.
હમ બરાબર. પણ ક્યારેક વધારે ટેકનોલોજી પર નિર્ભય થવાની સમસ્યાઓ પણ આવે છે જેમકે નેટવર્ક ના હોય તો મુશ્કેલી પડે નેટવર્ક ના હોય તો આપણે ઓનલાઈન પેમેન્ટ કરી જ ના શકીએ
સાચું કયું હવે થોડું પ્લાનિંગ હજ થી પણ રાખવું જોઈએ ખાસ કરીને અજાણી જગ્યાએ તમે જાઓ ત્યારે તમારી પાસે પૈસા રાખવા જોઈએ ને
હમ સાચી વાત છે તમારી મુસાફરીમાં સૌથી મહત્વનું શું લાગે છે તમને
મને તો લાગે છે કે સુરક્ષા અને આરામ આ બંને જો સાથે હોય તો મુસાફરીનો આન ખરેખર બમણો થઈ જાય છે
હમ સાચી વાત છે અને નવી જગ્યાઓ જોવા મળે નવી સંસ્કૃતિ સમજાય એ પણ બહુ મોટું આમાં આનંદની વાત ગણાય
હા મુસાફરી ખાલી કરવા માટે નથી ત્યાં બધું તમે જાાવ કોઈ જગ્યાએ ત્યાં બધું તમે સંસ્કૃતિ સમજો એ આપણું જ્ઞાન વધારે અને મુસાફરી કરીએ તો આમ બહાર જઈએ તો આપડ મન થોડું શાંત પણ પડી જાય છે ને
હમ સાચી વાત છે સાચું કહ્યું હ ખાસ કરીને પરિવાર ની જોડે જઈ તો મુસાફરી કરવી ઘણી આમ યાદગાર બની જાય મજા આવે એમ
હવે તો હું વિચારું છું કે મારે હમણાં આગા રજાઓ આવેજ છે તો ક્યાંક મુસાફર એક પ્લાન પરવી જોઈએ
હા બહુ જરૂરી હા એ વસ્તુ તો અને આ વખતે થોડું ડિજિટલ પ્લાનિંગ અને થોડું પરંપરાગત યોજના બને બંને સાથે કરીશું આમ હું બી આવીશ ને તો આમ થોડું આપણે ડિજિટલ બી પ્લાનિંગ કરીશું જોડે
હરતી કરી છે
હમ ગઈ વખતે આપણે મુસાફરી વિશે વાત કરી હતી ખબર છે હવે હું બહુ હું ખરેખર ખખરે એક લાંબી મુસાફરી પ્લાન કરું છું અને થોડું ટેન્શન પણ છે મને
ટેન્શન થાય અત્યારે તો બધું સરળ છે તે ઓનલાઇન ટિકિટ કરાવ હોટલ રૂટ બધું ઓનલાઈન થી સરળતાથી મળી જાય છે
હા પણ પ્લાનિંગ યોગ્ય ન હોય તો મુશ્કેલી થાય ખાસ કરીને અજાણી આપણી જગ્યાએ જવાનું હોય ત્યાંનો ખોરાક ને ત્યાંની રહેવાની જે વ્યવસ્થા હોય એ બી બહુ મહત્ત્વની હોય ને
હચુ છે મુસાફરી માં સૌથી મોટી લોકો હળવાથી તૈયારી
હમ હું તો વિચારું છું કે પેલા અ ડેસ્ટિનેશન વિશે સંપૂર્ણ રિસર્ચ કરવી જોઈએ જેમકે હવામાન ત્યાંનું આપણે જઈએ ત્યારે કેવું હશે કે લોકલ ટ્રાન્સપોર્ટ તેનું કેવું છે અને ખાસ કરીને તેનો ખોરાક કેવો મળે આપણને વેજીિટેરિયન મળી રહે કે ના મળી રહે એ બી બહુ જરૂરી છે
બરાબર છે અને સૌથી મહત્વ તનું તો એવું માનું છું કે બેકઅપ પ્લાન જો કોઈ ટ્રેન કે ફ્લાઈટ મિસ થઈ જાય તો તમારે બીજો વિકલ્પ પણ તમારી પાસે હોવો જરૂરી છે
સાચું કહ્યું એક વાર મારી ઓ ઓળખાણમાં એક મુસાફરીના મોબાઈલમાં નેટવર્ક નહોતું મળતું હતું ત્યારે જીપીએસ પણ કામ એમનું ન કર્યું તો એમને બહુ મુશ્કેલી થવા લાગી હતી
હા એજ ને એજ કારણ છે કે ડિજિટલ પાસે સંપૂર્ણ આધાર ના રાખવો જોઈએ થોડું મેન્યુઅલ પ્લાન પણ હોવું જોઈએ ને તમને નેટ મોબાઈલ નેટવર્કથી જ રસ્તો મળશે એવું નહી તમારે ખબર પણ હોવી જોઈએ ને
હમ સાચી વાત છે અને મુસાફરી દરમિયાન ખોરાક પણ બહુ મહત્વનો છે બહારનું ખાવું હંમેશા સરળ નથી હોતું એમ
હા ખાસ કરીને રાજ્ય કે દેશોમાં ખોરાક ની તેટેવ અલગ અલગ હોય છે એટલે હળવો નાસ્તો સાથે બનાવીને લઈ જાવ તમે થોડું સારું રે પુરી છે થેપલા છે
સાચી વાત છે એ મુસાફરીનો બીજો પાસો એ જ છે કે નવા લોકો મળતા હોય છે તો એમની બી અલગ અલગ જે રીતિ રિવાજો સંસ્કૃતિઓ એ આપણને સમજવા મળે છે
હમ એ જ તો વ્યાપારી ની સુંદરતા છે ને માત્ર તમે જગ્યા જ નહી. પણ ત્યાંના લોકોને મળો તેમની જ જીવનશૈલી પણ તમે ત્યાં જુઓ તો તમને ઘણું બધું શીખવા મળે કે કેવો પેરવેેશ છે ત્યાંનો કેવો ખોરાક છે ત્યાંની સંસ્કૃતિ કેવી છે.
હમ સાચી વાત છે મને લાગે છે કે મુસાફરી આપણું મન પણ બદલી નાખે છે રોજિંદા જીવનનું ટેન્શન પણ એ બધું દૂર થઈ જાય એના લીધે.
હા. ખાસ કરીને તો મને તો પહાડો દરિયા કે શાંતિપ સ્થળો જવું જોઈએ તો આમ એક પ્રકારની મનને નવી ઉર્જા મળે ને.
હમ સાચી વાત છે એ પણ એક વાત છે બજેટનું ધ્યાન પણ રાખવું ખુબ જરૂરી છે જેમ તેમ પૈસા વેડફી ના દેખાય આપડે.
હા એ તો છે કે બજેટ વગેર તમે મુસાફરી કરો તો તમે પાસે પૈસા ઓછા હોય ને તમે મોટા સ્થળોની મુલાકાત લેવા જાઓ તો તમારી મુસાફરી ક્યારેક મુશ્કેલ પડી જાય છે સસ્તી અને સારી વ્યવસ્થા શોધવી એક પણ તમે કળા છે એમ.
હમ્ સાચી વાત છે હવે હું વિચારું છું કે આ મુસાફરી માટે એક સંપૂર્ણ ચેકલિસ્ટ મારે બનાવવું પડશે કે આ વસ્તુએ આટલું આટલું મારે ખર્ચ કરવું પડશે એમ.
એ બહુ સારી વાત છે ચેકલિસ્ટમાં ટિકિટ ઓળખપત્ર દવાઓ કપડા ચાર્જર બધું લખી લેવું.
હમ અને હા લોકલ જો ઈમરજન્સી નંબર અને હોસ હોટેલની માહિતી પણ રાખવી ખૂબ જરૂરી છે કે કંઈક ખોવાઈ ગયા તો શું કરવું તો છેલ્લા આપણે હોટલ લે તો આવી જ જવાય આપણી જગ્યાએ.
હા. ઇમરજન્સી નંબર તો હોવો જ જોઈએ અને હોટેલનો તો ખાસ રાખવો જોઈએ આ બધું રાખવાથી મુસાફરી બધુ સુરક્ષિત બની જાય તમારી સુરક્ષા પણ જરૂરી છે ને ફરવાની સાથે.
હમ્મ સાચી વાત છે હવે તો મને લાગે છે કે હું તૈયાર છું બસ તારીખ નક્કી કરવાની બાકી છે બસ.
પછી અમે મોડું ના કર ને
હું સાચું ક્યું આ વખત ની મુસાફરી મુસાફરી હું યાદગાર બનાવવાની છું.
જરૂર જરૂર પાછા આવીને નવા અનુભવ મને શેર કરશે. ત્યાં શું હતું કેવું હતું.
ચોક્સ ચોક્કસ હવે તો બધી તૈયારી પૂર પૂરી થઈ ગઈ છે ટિકિટ પણ બુક થઈ ગઈ છે અને ચેકલિસ્ટ પણ તૈયાર થઈ ગયા છે બોલ.
હા હવે તો સાચી મુસાફરી શરૂ થવાની છે. સાઈજ તો બહુ હશો નહી તમે ફરવા જવા માટે.
હા બહુ જ હું પણ થોડું અજાણ્યા સ્થળ પર અ નર્વસ પણ હું થઈ રહી છું.
તતો આભાર નવી જગ્યાએ જવું હંમેશા મિક્સ ફિલિંગ આપે છે ને.
હમ જયારે મુસાફરીનો દિવસ આવ્યો ને ત્યારે હું વહેલી સવારે ઉઠી ગઈ હતી.
હા હા.
હું બેગ ચેક કરી બધા ડોક્યુમેન્ટ, ફરી તપાસ અને પછી જ હું નીકળી ગ બોલો.
રસ્તામાં પણ ટ્રાફિક પણ, હશે નહીં.
હતો, પણ અમે સમયસર પહોંચી ગયા હતા, એ બહુ મોટી રાહત હતી.
ખરી દરમિયાન વાતાવરણ કેવું, હતું.
વિન્ડો પાસે બેસીને બહારનું જે દ્રશ્ય હતું, એ જોવું કઈક અલગ જ આનંદ આપતો હતો.
હા વિન્ડો પાસે. તો બહ જ મજા આવે, એ તો મુસાફરીમાં મજા આવી જાય અને મુસાફરીનોો આલી આનંદ છે, નવી જગ્યાઓ નવા દ્રશ્યો બેઠા બેઠા બસમાં કે ટ્રેન કે તમે પ્લેનમાં બેઠા, બેઠા જવ હમ.
સ્માં, કેટલાક લોકો સાથે વાત. પણ થઈ દરેક પોતપોતાની કહાની શેર કરતા હતા, કે અમે અહિયાંથી આવ્યા છે, કે અમે અહિયાં જઈ રહ્યા છે બધું.
હા, મ. આવે નને મુસાફરીમા લોકો બધા હોય, એકબીજા સાથે વાતો કરતા હોય. અને કેવી મજા પડી જાય.
હમ, મુસાફરી દરમિયાન ખોરાક પણ સારો મળ્યો હ લોકડ ફૂડ પણ અમે ખાધું હતું, ત્યાંનું.
હ, હ. કેવો, અનુભવ રહ્યો.
સ્વાદ હતો, પણ મજા આવી ગઈ એમ નવી ચીજ વસ્તુઓ આમ અપનાવી, તો બહ અનુભવ સારો લાગ્યો.
નાચું છે, મુસાફ. ફરી ફૂડ એક્સપ્લોરેશ. પણ મહત્વનું છેને.
હમ, કોઈ મુશ્કેલી મતલબ આઈ નથી, એમ.
હા. એક જગ્યાએ વાહન મોડું થયું, હતું અને. થોડી, એ તો. સામાન્ય છે, મુસાફરીમાં આવી પરિસ્થિતિ હ. હમ, હમ.
હમ, એ થોડું મોડું વાહન મળ્યું હતું, પણ થોડી આમ રાહ જોવી પડી પણ મળી ગયું હતું, એમ.
હ એ તો સામાન્ય છે, મુસાફરીમાં તો. હવે આપણે નવા સ્થળે ગયા હોઈએ, તો આવી બધી પરિસ્થિતિઓ આવી શકે છે.
હમ પણ અમે આમ શાંતિથી હેન્ડલ કરી લીધું બધાએ કે આમ પહેલે થી પ્લાન હતો, ને એટલે વધારે તકલીફ ના પડી નહી, તો પ આમ પ્લાન વગર ગયા હતા. તો વધારે તકલીફ, પડે તેમ.
મમ તો, ત્યારે ત્યાં પોહોંચ્યા, ત્યારે કેવી લાગણી હતી તમારી
અદભુત જેણે આમ આખી થાકત, ત્યાં જઈને ઉતરી ગયો ત્યાંનું વાતાવરણ જ એટલું શાંત અને એટલું સુંદર હતું, ને પણ બહુ મજા આવી ગઈ, એમ.
હા, તો ખરે ખર ત્યાં દ્રશ્ય જોઈને, આપણને એ તો તા કરીરી ન રિપોર્ડ, છેને.
હમ, હા પહાડો નદી, અને એમ ત્યાંની એટલી તાજી હવા, બધું મનને આમ શાંત કરી નાખે ને એવું હતું.
હમ. ના આ શું શું કરીયું તમે.
લોકલ ત્યાંના માર્કેટ હોય ને એમાં ગયા હતા પછી નાની મોટી દુકાનોમાં ફર્યા ને ત્યાંની સંસ્કૃતિ વિશે આમ નજીક થી સમજ્યા કે ત્યાંનું શું આમ છે એમ બધું. મજા આવી તમે બી હવે અમા. જઈએ ત્યારે આવજો તો તો આપણે વધારે મજા આવશે તમે બધા જોડે હશો તો
હા ના ના સાચું આપડે એક વાર ફરવા જઈએ
ચોક્કસ ચોક્કસ હા ચલો સારું મને બહુ મજા આવી ફરી આપણે જોડે જઈશું ફરવા ઓ
ઓકે બાય